ક્યાં છો બકા તું ફોન કરુ છું તને
અરે કામમાં હતો બોલ.
અરે હું તને એ કહેવા માટે ફોન કર્યો હતો કે યાર મારું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ને
હમ્મ. હમ.
એ હેક થઈ ગયું છે યાર.
અચ્છા.
હા તો મે એટલે હું તને એજ કેવા ફોન કર્યો તો કે એના પર કોઈ બી કઈ બી લિંક કઈ ભી આવે ને તો એ જ ને ટચ ના કરીશ બિકોઝ એ લાઈક થોડું ડેન જર જ સે અને કઈ બી લાઈક તારું બી અકાઉન્ટ કદાચથી હેક થઈ શકે છે.
ઓકે કઈ વાંધો નહી તો તે રિપોર્ટ કરી સાયબર ક્રાઈમમાં?
હા મેં બધું કરી દીધું છે હા લાઈક એ તો મેં બધું કરી દીધું છે એટલે એમને એવું કશું કીધું નથી મેં લાઈક એમાં છે ને મેં ત જેટલા ફોટોસ ને બધું હતું એ તો મેં એમને મેસેજ કરીને હટાવી દીધું છે એમ કે મારું અકાઉન્ટમાં જે બી બટ અકાઉન્ટ તો પાછું નહી આવે હવે
અકાઉન્ટ કચૂરી એનો વાંધો નહી બટ ફોટોસને બધું સાચવું પડે અત્યારે તો બઉ બધું ચાલે છે કે તારા ખાલી ફોટોસ ખાલી તારું ફેસ આ જાય ને તો તો બી લોકો શું ન શું કરી દેશે એના લીધે કેટલા ઇસ્યુ સાયબર સકેમ વધી ગયો છે આજકાલ.
અરે બો વધારે પડ તું લાઈક કોઈ બી રી લાઈક કોઈ હા બધી જ જગ્યાએ છે ને ઇવન બેંક નામાં કે કઈ બી જો બી લિંક આવે કઈ બીમાં લાઈક ઈમેલ પર બી હોય છે મેસેજસ પર બી ગમે તે માટે જ ક તો સીધા પૈસા ખાલી થઇ જાય છે.
હા એજ તો આપડે એ બધી વસ્તુમાં બહુ ધ્યાન રાખવું પડે.
એ તો છે.
અને એવું હોય તો હું એક કામ કરું મારા મારા અઉન્ટમાં તારા જેટલા ઓળખીતા બધાને કહી દઈશ કે આના નંબર પરથી કઈ આવે તો કઈ કરતા ની
હા એક્ચુઅલી મેં એના માટે જ ફોન કર્યો હતો કે આપડે હા જે બી શું ક કોમન ફ્રેન્ડ્સ હોય ન તો તું એ બધું સ્ટોરી મૂકી દઈં તો ગમે એમ કહીનેને એ લોકોને ઇન્ફોર્મ કરી દે એમ
હમ ના ના કઈ વાંધો નહી બધાને જણાય દીશ
હા એજ
અરે બધું બહુ ત્રાસ થઈ ગયો છે જ્યારથી આ આવ્યું છે બધું એ એઆઇ ન ફોનને બધું ડી પર્સનલ ડિટેલ આપડે એવું સમજીને ફોન માં રાખી કે ફોન તો આપડી જોડે જ રહેનો ને બઉ બઉ તો ફોન ચોરાઈ જશે ફોડ નાખવાનું કે ફૂટી જશે જે થાય એમ બટ ફોન આપડે આપડી ડિટેલ્સ જ એવી જગ્યા હા લે છે કે જ્યાંથી ફૂલ સંભાવના છે કે ડિટેલ ચોરી થઈ જાય આપડી કશું ભી થઈ શકે
હા હું એજ વિચારું છું કે બધું
પહેનને સારા હતા
હા
અને સાયબર ક્રાઈમ તો એટલો વધી ગયો છે ને કે લોકો હવે એનો યુઝ કરીને એટલું બ્લેકમેલ કરે છે ને ખાસ કરીને છોકરીઓને
હા ઇવન એજ ને અને ઇવન લાઈક હવે ફાઈનાન્શિયલ ફ્રોડ ને બી તું બી બહુ થાય છે હમણાં જ મારા એક જાણી હતા ને અંકલ એમના જોડે બી આવ થયો કે હવે ફોન આવ્યો પછી કઈક ઓટી પી ન બધું પૂછ્યું બટ હવે પાછો એનામાં એ તમને ઓટીપી કહી દીધું અને બધા લાઈક એક જ સેકન્ડ ની અંદર તો આખું અકાઉન્ટ ખાલી થઈ ગયું
હમ ના આપડે બહુ ધ્યાન રાખવું પડે આ બધી બાબતો ઇવન છોકરીઓમાં તો એ વધારે થાય જોવા મળે છે કે એ લોકો ના ફોટોસ પરથી ખરાબને એવા બધા વિડીયો બનાવે ના જોવા લાયક અને પછી એમને બ્લેકમેલ કરે પૈસા માંગે ખોટી આખી જિંદગી બગડી જાય એના કરતા સારું છે. કે તમે બને એટલું ઓછું પોતાની ડિટેલ્સ અપલોડ કરો સોશિયલ મીડિયા પર ખાસ કરીને બેંક બેંકમાં રાખે તો તો ચાલે સોશિયલ મીડિયા પર તો ઓછું રાખું હુ
બરાબર એટલે મને એજ બી હતી એટલે મેં પેલા તો ફોટોસને બધું હટડાવી દીધું એકાઉન્ટમાંથી
હમ તો બી આપડી ગવર્મેન્ટ અમુક બાબતે સારી છે આમ તો કે એ લોકોએ વેબસાાઈટ બી બનાવેલી છે. જેમાં તું રિપોર્ટ કરી શકે તો એ લોકો તારી જે જે બને જેટલી એમ નથી શક્ય એટલી ડિટેલસ એ લોકો કાઢી નાખે એમના એમની તરફથી
ઓ કે એના બારામાં મને ખ્યાલ નથી, તું મને કેજે.
કંઈ ની હુ એની ડિટેલ તને મોકલી આપીશ. તુ એક વાર એ જોઈ લેજે, હમ બધું બઉ જ તુ જાય છે, તો બી અજુ આપણે જે સ્ટેટમાં રહીએ છે એ સ્ટેટ તો બી સારો છે બીજા બધા કરતા.
હાં.
બીજા બધા જે સ્ટેટ છે એમાં તો આપણાથી બી બઉ વધુ થાય છે.
એજ ને થોડું સેફ છે હજી એમ
હા. હમણાં જ અમારા અમારા જે ભણવાનું છે એમાં આય્વુ તુ એક છોકરી એ એનુ પ્રોજેક્ટ પ્રોજેક્ટ બી બનાય્વો તો સાઈબર ક્રાઈમનો. ત્યાં એમાં એને ડેટા લેવા પડે ને! કે કેટલો સાયબર ક્રાઈમ થાય છે. તેમાં દિવસે દિવસે વધતો જાય છે સાયલરક્રાઈમ, આ થોડાક વર્ષો પહેલા એણે એવી રીતના બતાવ્યું કે લાલ કલર જે બી રાજ્યોમાં લાલ લાલ કલર છે ત્યાં સૌથી વધારે છે. એ પીળા કલરમાં મા પે છે. ને લીલા કલરમાં બઉ ઓછા થાય. તો થોડા વર્ષો પેલા તો બધુ મોસ્ટલી ઘણી બધી જગ્યાએ લીલા થી લઈને પીળો જોવા મળે, તમને લાલ એકાદ બે જગ્યામ જોવા મળે બટ એણે જે અમણાં જ છેલ્લા વર્ષનું કાઢ્યું ને એમાં જુવો તો ત્રણ જગ્યાએ જ ખાલી લા લીલો હતો. બાકી મોસ્ટલી બધી જગ્યાએ લાલ જ હતો, તેથી ઇમેજિન કરો કે આટલા વર્ષોમાં કેટલો વધી ગ્યો.
હા, અરે બઉ જ, હમણાં તો લાઈક અને જોવા જઈએ ને તો બધ હેક કરને બધા બી એટલા શાતિર થઈ ગયા છે છે ને કે એટલું તમે આ લાઈક સુ કેવાય સિક્યોરિટી રાખો, પ્રાઈવસી રાખો, બટ એ પછી એને થોડીને કરી જ દે થકાઉન્ટ બી ઈવન આપડે ઈ તમારા બધામાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કર્યું હોય ગમે તે કર્યું ને તો બી ધેર ઇઝ અ પ લાઈક પ પોસિબિલિટી છે કે પછી પ્રોબ્લેમ થાય છે એમ
હમમ અને એવું બી છે તું એક વિચારવા જેવી વાત નથી આ કે અત્યાર સુધી ખાલી ઇન્ટરનેટ વધ્યું. ઇન્ટરનેટ નો વપરાશ વઅ તે એટલા માં જ થોડાક વર્ષોમાં આટલો બધો વધી ગયો છે. હવે આ વર્ષમાં જે હાલ ચાલે છે એ વર્ષોમાં તો એ આઈ કેટલું આગળ વધી ગયું છે. તો વિચાર કર હવે કેટલા ટૂંક સમયમાં હવે કેટલું બધું વધી જશે. અત્યારે જ આપણાને થોડાક વર્ષો માં આટલું થય ગયું કે આપણને બધું લાગે છે. તો હવે તો કેટલી હદ સુધી વધશે આપણે વિચારી જ ના શકીએ.
એ જ જોવા જઈએ તો એ આઈ ના અમુક અમુક ફાયદા તો છે પણ નુકસાન બી એટલા જ છે.
હમમ પણ તમને એનું જ્ઞાન હોવું જોઈએ કે એ આય ના શું ફાયદા છેને શું નુકસાન છે. તમારે એ આય અત્યારે અત્યારે સાયબર ક્રાઈમ એ આય ના લીધે થાય છે તો આપણેે એ આય ના વપરાશ કરીને સાયબર ક્રાઈમ રોકી શકીએ એ બી થઈ શકે. પછી તમને આવડવું જ જોઈએ બસ એવું બી તમે કરી શકો કે એ આઈ નો વપરાશ કરીને તમે તમારા જે સેફ્ટી હોય રાખવાની તમે એને પૂછી શકો કે મારે કેટલી કેટલી વસ્તુ આપવી જોઈએ જે બી તું એપ્લિકેશન વાપરે એમાં કે જેથી કરીને હું સાયબર ક્રાઈમમાં કદી ફસાવ નહી એવું પૂછીને તમે એવા પગલા ભરીને તમે કોઈ બી વસ્તુ વાપરો
હા હા હું એજ કઉ છું ને કે લાઈક એના ફાયદા દા બી એટલા છે એમ પણ એ તમને પ્રોપર યુઝ કરતા આવડવું જોઈએ.
હમમ
એ તો પછી ડિપેન્ડ કરે કે પર્સન કઈ રીતે એને યુઝ કરે છે એમ
એક વસ્તુ યાદ રાખવાનું એ આઈ નો વપરાશ સારોમાં સારો કઈ રીતના કરવાનો કે તમે એઆઈ ને તમે ગુરુ બનાવો. પણ કદી પોતાની પત્ની ના બનાવા જેમ કે એનો મતલબ મારો કહેવા માંગું છું કે ગુરુ પાસેથી આપડે જે બી આપડ પ્રોબ્લેમ હોય એ શેર કરીને આપણા સોલ્યુશન કે એ આય ને એવી રીતના વાપરો. જો કે પત્ની કેવી હોય કે જેને આપણે નાનામાં નાની પર્સનલ ડિટેલ કહીએ. આપડે એવું એ આય સાથે નય્ કરવાનું, એને એકિલ કહેવાની નથી, પર્સનલ બટ તમે એને ખાલી સવાલ પૂછો કે આવશે તો શું કરું આવશે તો શું કરું એ તમારા બધે, વધુ છે સેફ રહેશે ત એનો પૂરો વપરાશ બી થશે એનો. જેટલો બની શકે કેટલો ફાયદો બી ફર દવામાંજી કોઈ ડીટેલ શેર બી નહી થાય. એલા આવ રીતે નાયાદ કેને તમારે એવાપરવું કાર ને તો ગુરુ રીતના જ વાપર રનું, અને ખાસું એનું એઆઈ ના લીધે છે બી ઇમ્પ્રુવમેન્ટ બ આ સાયબર ક્રાઈમ વસ્તુ છે જ એવી. કરનારા લોકો તો ગમે તેને જમાનો સાબે એમ તો વધવાનો જન્મ કે સાહેબ ગ્રમથી દૂર રહ્યો હોઈ છે. બસ એટલું બહ છે.
અને તો હમણાં રહેવાનું થોડું ઘણું હમણાં થોડા ટાઈમ બી લાઈક હમણાં તો બહુ વધી ગયું છે એટલે.
હમ હમ.
કઈ નહી તું મના છે ના હા.
બી હોય છે તમે ત્યાં જઈને બધા પ્રોટોકોલના, જે જે પ સારા એવા પગલા ભરવાના હોય ને એ બધા લખ્યા જ હશે, કે તમે સાયબર ક્રાઈમ તમારા જોડે ના થાય એના માટે હ કર હો કરો બી આપ આપણે ફોલો કરીએ, તો એટલું સારું છે એ ગવર્મેન્ટ બનાવ છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન. ત્યાં એની મુલાકાત લઈને આપડે શીખી લેવા એટલું
હા બરાબર. ખઈ ને તારા જોડે થી ઘણું જાણવા મળ્યું, હું તને તું મને પેલી ત જે વેબસાાઈટ કેહેતો હતો ને, એ મને મોકલ છે એના બરાામાં ટેસ્ટ બધી, અને તું જેટલું બને એટલું બધાને છે ને, એ કહી દે બધાને જણાવી દે કે આવું આવું છે ત કોઈ બી અગર લિંક કે કઈ શું બી આવે છે, તો એનામાં લક ક્લિક ના કરશો કેમકે મને મારી ફ્રેન્ડ નો હમણાં જ ફોન આવ્યો હતો કે મારો જે એકકાઉન્ટ હેક થયું ને. મધ એના લિંક ગતિ ર ત્યા એટલે મે લક મે તું આવું તો હું કદી મોકલું નહી, તો થોડું આવું થયું. તો એટ મને ફોન કર એટલેં કીધું ના આવે તમારું હેક થઈ ગઉ છે. તો એટલા માટે તો તને બીફ મેસેજ આવે છે, હા તો જોઈ લેજે એક વાર.
ઓકે કઈ વાંધો નહી આપણેે ગ્રુપમાં જ નાખી દઉં છું કે આવી રીતે આનું અકાઉન્ટ હેક થયું છે ને સાયબર ક્રાઈમ નો થોડો એવું ઇસ્યુ છે ત રિપોર્ટ કરી દીધો છે ને સાયબર ક્રાઈમ સ્ટેશનમાં
હા એ મેં બધું કરી દીધું છે
કઈ ન સારું તો પછી જે રીતના વ તું થઈ જાય સરખી તો મને ક છે પછી એ રીતના
હા પાકું પાકું
હમ સારું સારું કઈ નહી ભાઈ